હાય.
હાય.
કેમ છો?
બસ એકદમ મજામાં. તમે કેમ છો?
અમે પણ મજામાં. ફ્રી હતા?
હા ફ્રી જ હતા. તમે ફ્રી હતા?
હા, મન તમાર જોડે વાત કરવીતી.
હા, બોલો ને.
આપડે જોઈ શકીએ કે એક સ્કૂલ લાઈફ ને કોલેજ લાઈફમાં કેટલું બધું ડિફરન્સ છે. ને એક સ્કૂલ લાઈફ તો કેટલી સારી હતી કોલેજ લાઈફ કરતા.
મારે તમારો અવાજ નથી આવતો.
હેલો!
હેલો!
હવે આયો?
હા, આયો આયો.
હું એમ કેહતી તી કે આપડે જોઈ શકીએ તો આપડે સ્કૂલ લાઈફ અને કોલેજ લાઈફ વચ્ચે કેટલો ડિફરન્સ હતો. ને સ્કૂલ લાઈફ તો કેટલી સારી હતી.
હા, એ તો બહુ સાચી વાત છે.
હા અને સ્કૂલ લાઈફમાં તો કેટલા ટીચર્સ ફ્રેન્ડસ એક તો સ્કૂલ લાઈફનું ડ્યુરેશન બધું ટાઈમ ટુ ટાઈમ તો આવ કોલેજમાં તો એવું કાંઈ જ નથી હોતુ.
હા. સ્કૂલ લાાઈફમાં કેમ કે આપડે કમ્પલસરી બધા લેકચર્સ એટેન્ડ કરવા જ પડે ભરવા હોય કે ના ભરવા હોય પણ કોલેજમાં એવું કશું છે જ નહીં તમને ભરવા હોય તો ભરો ના ભરો તો ઇટ્સ ઓકે એવું.
હા ને ઉપરથી તો સ્કૂલ લાઈફમાં તો એવું ભી છુટીભી મારવાનું એટલું ઓલું નહોતું. કે ના અમે છુ્ટી મારવી ના મારવી એતો તો ફ્રેન્ડસ ઉપર અગર નાકે તો બી આપડે એમ કેના તો હાલ હાલ હાલ આપણા કોલેજ લાઈફમાં નથી, આવું તો કઈ વાંધો નહી.
હા, સાચી વાત છે. અને જે એન્જોયમેન્ટ સ્કૂલ લાઈફમાં હતું એ કોલેજમાં છે જ નહીં ભલે આપને ફ્રીડમ મળે કોલેજમાં. પણ તો બી સ્કૂલ લાઈફમાં જ વધારે મજા આવે.
હા, ને એ સ્કૂલ લાઈફ નો યુનિફોર્મ પિકનિક. એક લંચ બ્રેક ને ટાઈમિંગ બુક્સ. સબ્જેક્ટશ ને એ બધું તો અહીયાં જોવા તો મળતું જ નથી કોલેજ માં
હા સાચી વાત છે અ સ્કૂલ માં તો સ્કૂલ ખુલે એટલે નવી નવી બુક્સ લાવવાની. નવી નવી નોટબુક્સ લવાની તો આમ મજા આવે પણ કોલેજમાં તો એક જ બુક લઈ જવાનું બીજુ બીજું તો કશું હોય ના હોય કઈ ફરક જ ના પડે.
હા ને ઉપરથી ટીચર્સ ને બી કઈ ફરક ના પડે આવો ના આવો ભણો ના ભણો પ્રીત્સ સ્કૂલ લાઈફમાં તો એ ટીચર્સ તો બહુ મોટો પડતો.
એક દિવસ ના જઈએ તો તરત પેરેન્ટ્સને કોલ આવી જ જાય કે કેમ નથી આવ્યા.
હા ને એ લેટર લઈને આવાનું કે ભાઈ કેમ કાલે છુટ્ટી મારી તી ને ના લઈ આવો તો ઓડી- પેરેન્ટ્સ ને કોલ કરે.
હા અને કોલેજમાં તો કેવું કે આજે મન નથી બે લેકચર ભરીને ઘરે આઇ જવું હોય. તો આઈ જાવાનું પણ સ્કૂલમાં તો કમ્પલસરી ટાઈમ ટુ ટાઈમ રહેવું જ પડે.
હા એતો છે.
તમે સ્કૂલ માંથી કોઈ પિકનિક ગયા છો
હા એમ તો વ બઉ ગયા છે એક હું એક વાર એને ઓલા હરિયાણા સાઈડ લઈ ગયા તા
આહ
તમે
હા હું ગઈ છું પણ અમને એટલે દૂર દૂર નતા લઈ જતા અહીં નજીક નજીકમાં લઈ જતા તા.
હા એમ દૂર હતું ઇલેવન્થ ટ્વેલ્થ પણ ઓમ ટેન્થ સુધી તો અહીયા બાજુમાં જ
તા હરિયાણામાં ક્યાં ગયા હતા તમે
હરિયાણામાં એકચુલી માં ગયાં હતા એ સ્કૂલ ની પિકનિક હતી પણ અમે એકચુલમાં મારા ફ્રેન્ડ્સ લોકો હતા હું નહોતી ગઈ.
અચ્છા હું છે ને ટ્યુશન માંથી પિકનિક ગઈ હતી કચ્છ ભુજ સાઈડ.
અચ્છા
હા ત્યાં બહુ મજા આવે ત્યાં ફ્રેન્ડ્સ ટાઈમ સ્પેન્ડ કરવાની બહુ વધારે મજા આવે.
સાચું સ્કૂલ લાઈફનું મેન મોટીવ જ એ છે ફ્રેન્ડસ અહિયાં કોલેજમાં તો આવે ના આવે. કંઈ જ નહી.
હા મન ફાવે એમ કરવાનું ટીચર્સને બી એમ મન ફાવે એમ બોલી દેવાનું જ્યારે સ્કૂલમાં તેવું કશું હતું જ નહીં ટીચર સામે આપણાથી મો જ ના ખોલાય કશું બોલાય જ નહીં
હા એ જ ને એક આપડે ડર હતો ટીચર વિશે કે ના ટીચર છે આપડે કેમ બોલી શકીએ પણ અહીંયા કોલેજ માં તો‌ એવુ કઈ જ નથી.
હા અને અ કોલેજમાં બી પ્રોફેસર જેમ મન ફાવે એમ આપણને બોલે. ક્લાસ માંથી કાઢી દે જયારે સ્કૂલ માં તો કંઈ હતું જ નહીં વેલીડ રીઝન હોય તો જ આપણને એ લોકો બહુ શાઉટ કરે, આપણી ઉપર-
હા, ને ઉપરથી આપણે સ્કૂલ માં માસ પીટી હતું, પ્રેયર માટે બારે જાવુ. ગ્રાઉન્ડમાં જવું, સ્પોર્ટ્સ માટે લડવું. એ બી અહિયાં તો છે નહીં.
સેટરડે કસરત કરાવતા સ્કૂલ માં, કેવી મજા આવે.
એજ ને, સ્કૂલ લાઈફમાં તો બહુ મજા આવે. આઈ વિશ, કે મને પાછું જવું છે ત્યાં.
મને બી પાછું જવું છે. પણ હવે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી, સ્કૂલ લાાઈફમાં પાછળ જવા માટે.
હા એજ ને, હું જયારે કોઈ નાનકડા ને જોઉ કે સ્કૂલ લાઈફ- સ્કૂલ માં જાય છે, બસ માં ચડે છે, ત્યારે તો મને બી એમ થાય કે, ના હવે મારે પણ જાવું છે. મને નથી જાઉ કોલેજ-
સાચી વાત છે, અમે સ્કૂલ જતા ને, તો આમ તો સાયકલ લઈને સ્કૂલે જતા.
ઓહ! ના, એમ અમારા અહીં સ્કૂલ બસ હતી.
હા મારા ઘરેથી છે, ને સ્કૂલ મારી બહુ નજીક હતી, તો અમે બધા ફ્રેન્ડસ સાથે મળીને સાયકલ- લઈને જઈએ, પછી પાછા આઈએ, રસ્તા વચ્ચે ઊભા રહીએ, નાસ્તો કરીને એવું કરતા.
હા, એમ તો અમારી નજીક હતી, પણ અહિયાંને પોતનું વ્હીકલ એલાઉડ નોતું. તો અમે- સ્કૂલ બસમાં જાવું પડતું.
અચ્છા,
ઉપરથી સ્કૂલ બસ તો કેટલી ઘૂમી ઘૂમીને જાય.
હા, પણ એમાં બી મજા આવે ફ્રેન્ડસ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની.
હા એજ ને, સવારના ઉઠોતો બધા બસમાં સુતા હોય ને રિટર્નમાં એજ સાવ - ને બધું ચાલુ હોય,
હા, હા, હું નાની હતી ને તોહું રિક્ષામાં જતી હતી સ્કૂલે.
હા, હું, પણ.
પછી, મોટી થઈ તો પછી સાયકલ લઈને વ્હીકલ લઈને જતા થયા. પણ જે મજા આમ રી- તમે સ્કૂલ વેનમાં આવે, ને એવી પોતના વ્હીકલમાં ના આવે.
હા એતો છે, તમે કેટલી સ્કૂલો બદલાવી.
ના હું નાનપણથી છેને, એક જ સ્કૂલમાં હતી.
હા સરસ, એમ તો મેં એકાદુ ક બે બદલાવી તી.
અચ્છા, ના, મારી મમ્મી કે બદલે બદલે પણ, મને એ સ્કૂલ બહુ જ ગમતી તી તો પછી મેના બદલી. સ્કૂલમાં જ રહી હું.
હા અમારી ફર્સ્ટ સ્કૂલ હતી, એતો એટલી સારી નતી, પણ સેકન્ડ સ્કૂલ તો બઉ જ સારી હતી. ત્યાંથી નીકળવાનું મન નોતું, પણ ત્યાં કોલેજ નથી તો નીકળવું પડ્યું.
અચ્છા, અમારી સ્કૂલમાં ભી એવું જ હતું.
હા, એજને, મારે સ્કૂલમાં પાછું જાવું છે.
હા, અને સ્કૂલ લાઈફમાં આમ લંચ બ્રેક પડે તો કેવી મજા- જે, અમે બધા ફ્રેન્ડસ આમ ગોળ રાઉન્ડ કરીને, એકબીજાનો નાસ્તો શેર કરે ને-
હા, એજને. કોઈ નવું નવી આઈટમ લઈ આવ્યા હોય તો એને કે- - તું તારું લાસ્ટમાં ખોલજે, નેકે હમણાં જ પૂરું થઈ જશે.
હા, અને કોલેજમાં તો જેમ જેમ ફાવે એમ બેસીને ખાય. આપણી જોડ કોઈ શેર બી ના કરે.
હા, અમેતો ટિફિન બી નથી લઇ જતા.
હા એજ, કે બધા કેન્ટીનમાં ખાવા જતા રહેે, બાર ખાવા જતા રહે. કોઈ ખાય ના ખાય તો, મજાના આવે એટલી બધી.
હા, ને સ્કૂલમાં કેવું હતું ફ્રી લેક્ચર મળે એટલે આપણે વાતો કરતા, મસ્તી કરતા પણ અહીંયા- ફ્રી લેક્ચર મળે એટલે-
અહિયાં યાતો, ફ્રી લેક્ચરને મેન લેકચર કંઈ ખબર જ ના પડે. ફ્રી લેક્ચર માં ભી લોકો વાત કરે મેન લેક્ચર- જેમાં ભી લોકો વાતો કરે
હા એજને અહિયાં એટલું ખબર જના પડે કોલેજ લાઈફમાં તો મજા જ નથી આવતી.
હા સાચ ભી મજાનની આવતી એમ કંઈ એક્સાઈટમેન્ટ જ નથી, હવે તો એવું થાય કે યાર નથી જવું કોલેજ.
હા, એજ ને પેલા તો એવું થતું કેના જઉ છે, જઉ છે. પછી હવે નથી જઉ.
હા જયારે નવું નવું હોય ને ત્યારે આમ બહુ એક્સાઈટમેન્ટ હોય જયારે જૂનું થઇ જાય પછી એ યાર આ શું મજા છે, કંઈ આતો.
હા એજ ને આપડે સ્કૂલમાં ફસ્ટ ડે રોવાનું ને લાસ્ટ ડે રોવાનું. ને ડ્યુરેશન તો એક તો કોઈ બેસ્ટ હતો એ.
હા એતો હસવામાં જ નીકળી જાય.
હા. સ્કૂલના ફસ્ટ ડે
હાએ ટાઈમ કોઈ સર આપડી પાસે આઉટ કરેને તો અી આપને એટલું બધું એમના થાય કે ચલ સરાજ છે ને બોલે છે અને અત્યારે કોઈ પ્રોફેસર શાઉટ કરી દેતો આપડી પર
હા એજને કેટલું મોટું એક્શન લઇ લે છે સ્ટુડન્ટસ. એ તો ખોટું જ છે એ બી ગુરુ છે એનું બી માન તો રાખવું જ જોઈએ ભલે ને તમે કોલેજ માં છો.
હા, સાચી વાત છે. અને સ્કૂલ માં તો કેવું આપડે અમુક અમુક અમુક ટાઈમે બ્રેક પર આપડે ભેલ બનાવ તા બનાવતા મમરાની ને બધા કોક ડુંગળી લાવે એકક ટામેટો લાવે કેવી મજા આવે.
હા એજ ને પાણીપુરી ને ભેલ ને એવું બધું આપડે મારી અમુક ટાઈમેં એવું એવું ભી થાય કે આપડે કેન્ટીનમાથી મલે તો આપડે ના લઈએ પણ મારી ફર્સ્ટ સ્કૂલ એવી હતી કે ત્યાં કેન્ટીન નહોતી. તો ત્યાં તો અમે જાતેજ બનાવતા?
હા, અમારી સ્કૂલમાં બી કેન્ટીન નતું જસ્ટ બાર આમ સ્ટ્રીટ વાળા ઉભા રેને ત્યાંથી કઈ આપને લાવું હોય તો લાઈએ. પણ આમતો ઘરથી જ લઈને જતા ને બધું બનાવતા.
હા. નહી આ સ્કૂલમાં અમારે સેકન્ડ સ્કૂલમાં તો કો કેન્ટિન હતી ત્યાં તો બહુજ સારું મલતું જમવાનું.
અચ્છા.
દાબેલી પાનપુરી એવું બધું મલતું પાઉભાજી.
મજા આવે નઈ?
હા બઉુજ મજા આવે ક્યારેક મમ્મી ટિફિન ના આપતો જો તું કઈ વાંધો નહીં ટિફિનમા જ કેન્ટીન માં જ લઈ લેશુ.
હા અને ફ્રેન્ડ સાથે શેર કરવાની બી બૌ મજા આવે.
બઉ બઉ જ મજા આવે.
અને એ ટાઈમ આપને પોતનો નાસ્તો ના ભાવે બીજાનો નાસ્તો વધારે ભાવે.
હા ને આપડે ઉપરથી એમ કઈએ કાલે તું આ નહી આ લઈ આવ જે વડી આપ ને કે તું આ નહી આ લઈ આવજે.
હા, મજા આવે એ ટાઈમ.
હા, કાલ કે પરમ દિવસેજ અમે બધા સ્કૂલ ફ્રેન્ડ મલ્યા હતા ત્યારે ડિસ્કસ કરતા તા કે ના યાર સ્કૂલ લાઇફ બેસ્ટ હતી.
હાસ સ્કુ આમ સ્કૂલના ફ્રેન્ડ્સ મલે તો એમ એટલું સારું લાગેને કે હાસ જૂના ફ્રેન્ડ આપણે પાછા મલ્યા.
હા કેમ કે ઈ ટાઈમે મલે તો તે આપડે એટલા મેચ્યોર નહોતા ને આપણે એટલી કઈ ખબર બી નહોતી. પણ હવે જ્યારે આપડે મેચ્યોર થાય આપણે સમજું થયા તૈયા ખબર પડે ફ્રેન્ડ શું છે એક રીતે.
સાચી વાત છે. અને કોલેજ ના ફ્રેન્ડ્સમાં એટલી કઈ મજા જ નથી લોકોને આપણાથી કઈ પડી જ આપણા માટે કોઈ ફિલિંગ્સ જ નહી જાય સ્કૂલ ના ફ્રેન્ડ તો નાનપણથી જોડે રહ્યા હોય તો આપણા માટે એમને ફિલિંગ્સ હોય કે એમને આપણે કંઈ બોલીશું તો એમને હર્ટ થશે. આપડે કોઈ એકશન લઈશું તો એમને હર્ટ થશે કોલેજ ના ફ્રેન્ડ મા તો એવું કશું છેજ નહી.
હા એજ નહી એ તો બહુ જ મજા આવતી ફ્રેન્ડસ જોડે હમણાં તો ટ્રુ ફ્રેન્ડસ તો છે જ નહી જીશ. સ્કૂલ લાઇફ મા હતા એવા.
હા સ્કૂલમાં તો ઝગડવાની બી કેટલી મજા આવે ફ્રેન્ડ સાથે બે દિવસ ના બોલે ને પછી ત્રીજે દિવસ પાછા જોડે.
હા એજ ને મલીને એ ડિસ્કસ કરો કે ભાઈ એક દિવસ તે મને આ કીધું તું વળયુ કે ના તે પણ મને આ કીધું તું.
હા અને સ્કૂલ બેન્ચની મેમરીઝ બી કેટલી મસ્ત હતી.
હા બેન્ચ ઉપર લખવું ચીટિંગ કરવા હાટું લખવું.
હા. એક હા પછી એક્ઝામ ને એકબીજાને શીખવાડવું.
હા એ તો બહુ યાદ આવશે.
હા અજી તો સ્ટાટિંગ છે આમ મોટા થઇશું તો વધારે યાદ આવશે એ બધું આપને.
હા એજને હમણાં થી આટલી યાદ આવે છે તો પછી કેટલી આવશે.
આપડે કેટલા બધા જુદા થઇ જઈશું અત્યારે તો તો બી મળીએ છે.
હા એજ ને ઠીક ચલો તમે પછી વાત કરું.
હા ઠીક છે.
તમાર જોડે વાત કરીને મજા આવી.
મને બી બહુ મજા આવી બાય.
બાય.